નમસ્કાર જસવંતભાઈ
હા બોલે સાહેબ
અ તો જસવંતભાઈ હું એવું કવા માંગતો હતો કે તમે હાલ શું કરી રહ્યા મતલબ આઈ મીન ફ્રી છો કે કોઈ કામ કરી રહ્યા છો તમે હાલ જોબ કરી રહ્યા છો કે ખેતરમાં તમે કામ કરી રહ્યા છો કે અધરવાઈઝ ઘરના ને હેલ્પ કરાવો છો કામમાં કે તમે કયું હાલ કઈ એક્ટિવિટી કરી રહ્યા છો મને જણાવી શકો છો
ગ મારું એમ કેવું છે કે તમે જે મ થોડું થોડું અંગ્રેજી બોલી રહ્યા છે તો હમને સમજ ન નહીં આતી તો તમે પ્લીઝ અંગ્રેજી ના બોલો મે કેવી રીતે બોલીએ એવું અંગ્રેજી ના બોલો કેમ કે અંગ્રેજીને ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે આપણને આપડી ભાષા જે આપડી શુદ્ધ ભાષા ગુજરાતી છે તમે ગુજરાતી માં વાત કરી શકો છો સર
હા સર હા હા આલ્યા બોલ ગુજરાત બોલવું છે હવે અંગ્રેજી એ લઈ તો અમુક અમુક માટે હારું શું થાય ખબર? અમુક-અમુક વખતે મારે મોટામાં એવા શબ્દ આવી જાય છે તો એ શબ્દ હું બોલી દઉ છું કંટ્રોલમાં નહીં રાખતો કારણ કે આખો દાડ એ શબ્દ નેકળી જાય છે શું કરવું યાદ રાખીએ અવે
નહીં નહીં એવું નહીં કરવાનું સર કેમ કે તમે એવું કરશો તો અમારી પણ જે પણ મહેનત કરીલી હશે તે નિષ્ફળ જશે. તો તમે આવું ના કરો સર અમને પણ એ લોસ થશે ને તમારી પણ એ લોસ થશે બંનેને સાથે જ લોસ થશે એવું ના કરો એના કરે તમે શુદ્ધ ગુજરાતી બોલો જેમ કે આ આપડી ભાષા ગુજરાતી છે તો આપડે ગુજરાતી બોલવી જોઈએ, અન્ય ભાષા નહીં બોલવી જોઈએ. અને મારું કેવું છે એટલું જ છે કે અમે તો ખેતરમાં નેદી રહ્યા છીએ અને નેદવામાં ઘણો બધો એવ ખોડ છે એક તો શિયાળ છે જે ખૂબ ખૂબ જ એને અડાતો નહીં. અને એવું હોય અંદર ઘણું બધું ઘાસાયેલું છે અમારે ઓબા ઉપર ધોમફળ આયવા થી પઈ ધમફળ લેવા જવાનું છે.
હા તો તું આબા ઉપરથી જોબ પણ લાવજે અને મારે તો હાલ એક જગ્યાએથી તો વાયર બાંધીને જસ્ટ આ એકદમ આયો જ છું અને સાલો ખાન્દો આગળ જઈને વળી પેસી ગયો. હવે મારે વળી પાછું યા કાઢવા જાવું પડશે લ્યા તું કોક હારો ઉપાઈ આલને યાર તું યાર આ ડીપીના થાભલા ઉપર હાલ ભેનાનો છે સડતો હતો. એલો કોક હારો ઉપાય આલને અલ્યા. ડીપીના થાંભલા ઉપર એય ના ચડવું પડે અને ઈ સો અડી જાય. તું શું તું દવા ખઈ કઈ શકે મને?
હા જરૂર તો એના માટે એક બીજો ઈલાજ છે. ઉપાય છે જો તમારે જોતો હોય તો મુ તમને જણાઈ શકું છું શું તમે તે મેળવા માગો છો મેં માહિતી તો તમે કહો તો હું આપવામાં તમને માહિતી આલું છું બોલો.
અરે અ અ સર એવું મુ કહેવા માગું છું કે તું થોડું અ ડિટેલમાં બોલજે. મને સમજણ નઈ આવતી એટલી જલ્દી જલ્દી.
હા થીક ઠીક હૈ સર. મેં આપકો સમજાતા હું, આપ ધ્યાન સે સમજે.
અલા આ ખોદું તો મને મારવાનું કરે રો છે.
સર તમારે જો કરંટ આપતો હોય ને એ ઓછો કરંટ આવે છે તો તમે જે વાયર છે તો વાયર તઈ બાંધી જ વાયર બોન્ધો ખરા અને વળી બીજા કોન અ જે એક અલગ પ્રકારનો હવે વાયર નેકળ્યો છે.
જે દોરી આવે છે જે આ આપણે મોસો ભરવામાં જે દોરી આપડે કામ આવતી હોય છે લોકો કામ દોરી ભરવામાં મોસે ભરવા માટે લે છે.
એ દોરી જેવો એક વાયર આવે દોરી આવે છે દોરીમાં અંદર વાયર આવે છે તમે દોરી બોધો તો દોરી જે રાતનો ચમકે છે. અને તમને
હ
સારી તમને તમ તમને રોજની આવે અને તે પાળીને રોજ દૂધ દેતા રેય છે. તો તમારે એવું કરવું જોઈએ કે તમે કમસે થોડાક ખૂબ બધી દોરી લાવવી જોઈએ તમારે કેટલા વીઘા જમીન છે સર?
હા, સર હવે હું તને હવે ડિટેલમાં હું તને કહી દઉ કે હું, જસ્ટ અ ખાન ખોદો ને બહાર કાઢીને અ મસ્ત ખેતર માં ફરવા જઈ રહ્યો તો અમારી ખેતરની મગફળી એ જોઈ રહ્યો હતો એકદમ મગફળી મસ્ત ઊગી છે અને એમાં થોડું થોડું ફળ પણ ઊગ્યું છે જે નીડું છે પણ હાલ તો જમીન આકરી થઈ જાય જો હું નીંદવા જઉં તો હાલ તો મસ્ત અ એ મગફળી ઊગી છે તે મે મારા મગફળી ના સેટે અ ફરતો રહતો ને મને એવું વસ્તુ જેડ્યું છે કે હું તને કઈશ તો તને પણ સારું લાગશે જેમ કે મું હાલ જેઠે થી જઈ રહ્યો હતો હતો મને એક મોરપીંછ મળી છે તો એ મારા માટે બહુ સારું કેહવાય મને મોરપીંછ બહુ ગમે છે એનો કલર પણ બહુ ગમે છે, કારણ કે મોરપીંછ છે ને એક કુષ્ણ ભગવાન ના આ મતલબ કે એવા વસ્ત્ર પહેરે છે તેમાં મોરપીંછ નો યુઝ થાય છે તો મને મોરપીંછ એક નઈ એક ની સાથે બીજી પણ મળી ગઈ તો મને બે બે મોરપીંછ મળી સર તમને મોરપીંછ ગમે છે કે નહી ગમતી
સર એક અ તમે વાત કરી શકો છો એક મિનિટ મારે થોડું મારે કામ છે સર
હા, હું એક મિનિટ કન્ટિન્યુ વાત કરું તો, મુ એવું કેતો તો કે મુ મોરપીંછ મોરપીંછ મળી તો મને અ મોરપીંછ બહુ ગમે કારણ કે તું અલા મોબાઈલ થોડો દૂર રાખ કાતો તું મોબાઈલ ખીચામાં મુ કારણ કે તારો વોઈસ આવેલો છે એટલા માટે હું તને કહું છું કે મને મોરપિંછ બહુ મસ્ત ગમે છે હાલ તો હું મારા ખેતરના જેટે જેટે ફરી રહ્યો છું તો મને પણ બઉ મોર મોરપીંછ બહુ ગમે છે અનેને કૃષ્ણ ભગવાન પણ બહુ ગમે જે મને કૃષ્ણ ભગવાન ના દર્શન કરવા જવું છે દ્વારકા નગરી ફરવા માટે તો આપડે જસ્ટ પ્લાન બનાવ કે આપડે દ્વારકા ફરવા જવું છે તો તારું શ કેવું છે છે દ્વારકા જવું છે કે નહી આપડે ફરવા
અરર વાત એવી છે કે દ્વારકા તો ફરવા માટે અમારે એક ભાઈ જાય છે બે દિવસ પછી
અને હાલ તમે દ્વારકા ભરવા જવા માટે તો ખૂબ જ ઊંચા ઊંચા મોજા મોજા હોય છે અ બી તો હાલ તો દરિયામાં ના જવું જોઈએ દરિયામાં ન જવું જોઈએ કારણ કે જો તમે દરિયામાં જાઓ છો તો દરિયો પણ ખુબ જ તુફાની ચડી જાય છે?
જેના કારણે તમને ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે સર જો તમે ઢોળિયા માં બેઠા તમે ડુબાઈ પણ શકો છો તો તમારે ભીહામાં ના જવું જોઈએ એક તમે એક મિનટ બાદ કન્ટિન્યુ કરી શકો છો, હા
હા, તો સર હા બિલકુલ, આપડે જયારે હોડિયામાં બેસીએ છે તો અમુક એવું બને છે કે જયારે અચાનક દરિયો હિલોડે ચડી જાય છે જેના કારણે હોડિયા ને ડુબાઈ જવાની શક્યતા રહે છે જેના કારણે આપણને નુકસાન થાય આપણા સાથ જે મેમ્બર હોય આપણા ફ્રેન્ડ હોય તેમને પણ નુકસાન થાય અને તે લોકો આપડી સાથે આયા હોય તો તે લોકોને આપેડી જિમ્મેદારી હોય છે કે તે લોકોને ઘર સુધી આપડે પહોંચવા પડે કારણ કે એ લોકોને ઘરના લોકોને વિશ્વાસ હોય કે કે મારો છો મતલબ છોકરો હોય કે છોકરી હોય તે દર્શન કરવા ગયા છે કૃષ્ણ ભગવાન ના દર્શન કરીને આવશે તો આપણે આપણને કૃષ્ણ ભગવાન આપણી સહાયતા પણ બહુ કરે છે તે તે આપડી દયા થી તે આપણને કઈ થાવા પણ નહી દેતા ગમે એટલો દરયો હિલોડે ચડ્યો હોય તો એવું બનતું નહી કે અ ભાવિ ભક્તોને નિરાશ થવું પડે તે લોકો શાંત દરિયો કહી દે છે એમ હાલતો હવે એવું વાતાવરણ છે તેના કારણે ત્યાં બઉ અ પ્રોબ્લેમ જોવા મળે છે કારણ કે એ આપણેે હોડિયા માં બેસી શકતા નહી કારણ કે હાલ બઉ દરિયો રોડે ચડી રહ્યો છે અને એમાં મોજા પણ બહુ ઊંચા ઊંચા મજા થઈ ગઈ છે જેના કારણે ડર પણ લાગે અને એવું બધું જોવા મળે છે તો મારું સર એવું જ કેવું છે જશવંતભાઈ કે આપડે જયારે જઈશું. ત્યારે થોડો દરિયો જોડે ના જ તો એને શાંત દરિયો હોય ત્યારે આપણે ફરવા જવું છે જેના કારણે આપણે હોડિયામાં બેસી શકીએ. અને ઈન્જોય પણ કરી શકીએ અને આપડા મેમ્બર લોકો પણ ઈન્જોય કરે તે માટે શું કેવું છે આપણે અ ક્યારે જવું છે જેના કારણે આપણને એવું જોવા ના મળે કે જેના કારણે આપડે હેરાન થવું થા થઈ શકે.
હા સર માથુજ એમ કેવું છે કે સર જો તમારે સારામાં સારું ફરવા જવું હોય ને ખુબ ઈન્જોય કરો દોસ્તારો સાથે તમે ફરવા જાવ તો ખુબ જ મજા આવે છે અને સારામાં સારો સમય ફરવા માટે તો ના ઉથાળામાં જવું જોઈએ ના ઉનાળામાં જ તમે શિયાળામાં જાઓ છો તો શિયાળામાં ઠંડી ખૂબ જ હોય છે અને તમે જયારે દરિયાકાઠે સૂર્યાસ્તમાં ફરવા માટે જાઓ છો તો તમને ઠંડી નથી લાગતી હોતી અને તમને ફરવાની પણ મજા આવે છે. અને શિયાળામાં રાથે દરિયો તોફાની નહી હો તો દરિયો એકદમ શાંત હોય છે. અને તમે ઓડિયા માં બેસીને જઈ શકો છો. પણ હવે એવું પણ સાંભળ્યું છે કે તે રામસેત્રુ પુલ બનાવવામાં એક પૂલ બનાવવામાં આવે છે. માથે થઈને હવે તો વાહન જાય છે તો ઘણા બધા એવા લોકો છે જે ઓડિયામાં નહિ બે તોતા અને ડાયરેક જતા હોય છે પણ અમારું તો એવું જ કેવું છે કે એક વાર ઓડિયામાં બેસી જવું તો તમને દરિયામાં થઈને અને થઈને જવાની મજા બીજી આવે. બોર મજા હતીતી હો ફરવાની મજા આવે. તો તમારે ઉડિયામાં બેસીને જ જવું જોઈએ તો તમે આનંદ માણી શકો છો. અને સારી મજા પણ માણી શકો છો. આપને જે દોસ્તારો સાથમાં આવે છે ફરવા લોકો એ તેમની સાથે ફોટા પણ ખીચી શકો છો જો તમારે ફોટા પડવા હોય તો દ્વારકા એક ઇન્સ્ટાગ્રામમાં ભાઈ છે જે ફોટા પાડયા લે છે એક ફોટા વીસ રૂપિયા લે છે અને સારા એવા ફોટા પણ ખેંચી આલે છે તમારે વિડીયો બનાવો હોય તો વિડીયો પણ બનાવી આલે છે. તો આપડે તો એટલું કેવું છે જયારે બધા સાથે મળીને જઈએ તો તે ભાઈ પાસે ફોટા પડાવશું અને વિડીયો પણ બનાવશું.
અને સારીઅ એવી યાદો પણ પાછી લઈને આવશો સાથે મે બધા બધા ફોટા પડાવશું જેના કારણે એવું લાગે કે અમે પણ દ્વારકા જઈને આવ્યા હતા. અને સારું એવ ફરવા પણ મળ્યું હતું તો પછી એના પછી આપડે ગિનાર પણ જઈશું ત્યાં બધા સાથ માં ઉપર ચડીશું અને જયારે પણ આપડે જમમા બપોરે જમવાનું હોય છે તો એમાં ઘણું બધું ખાવાનું મળતું હોય છે. જેમ કે એક લાડુઓ પણ આવતા હોય છે. તેની સાથે સાથે સાથે દાલ ભાત હોય છે બટાકાણું શાક હોય તે રણ નું શાક હોય છે કે પછી મગર નું શાક હોય છે. પુરી હોય પછી રોટલી હોય એવું ઘણું બધું અલગ અલગ પ્રકારનું ખાવાનું મળતું હોય છે. તો સર તમે ખાવાનું હશે તો તમે કેટલી વાર લેવા જોયે સર એક વાર કે બે વાર કે તમારે નહી ભય ખાવાનું સર તમારે ખાવા માટે કેટલું જોશે સર
હા તો સર જયારે આપણેે તમે કીધું આઈ મીન આપડે જયારે ફેરવા છીએ જીયે ત્યારે અ જમવાનું આપણે લજગરીમાં જઈએ છીએ ત્યારે આપણું જમવાનું લજગરી વાળા ઉપર હોય છે એટલા માટે જ્યારે આપડે બધા મેમ્બરો લ માં ફરવા જશુ જયારે ગિરનાર ચડશું ત્યારે એ લોકો જમવાનું ત્યાં બનાવે છે ધર્મશાળા છે તો ત્યાં ઉભી રાખે છે અને તે લોકો પાણીની વ્યવસ્થા અને નાહવાની વ્યવસ્થા પ્લસ બધી વ્યવસ્થા કરી રાખ છે તો તે લોકો લગશેરી વાળો આવે છે અને એ લોકો જમવાનામાં તો તમે કીધું એ જ બટાકાનું શાક હોય છે બધી આઈટમો હોય લાડુઆ દાલપાત પુરી શાકને મસ્ત અમુક દાલબાટી પણ હોય છે તો ખા જમવા માટે તો આપડે નો તો હ ત્રણ થી ચાર વાર લેવા જાઉં છું કારણ કે મારે ખાવા વધુ જોઈએ છે કારણ કે થોડા ખા થોડા ખોરાક થી મારું પેટ ભરાતું નથી અને અ કેમ કે ખાવાનું તો લક્ઝેરી વાળા ઉપર હોય તો જેનું પેમેન્ટ આપડણે કરીએ છીએ ભાડું આપીએ છીએ પ્લસ તે લોકો વધુ પેમેન્ટ લે છે તો તે માટે આપણે તે આ ખોરાક તો પૂરતો કરવો જ જોઈએ કારણ કે અ આપણને ભૂખ લાગે પછી પછી આપણેે હોટલમાં જમવું પડે છે તે માટે તો ચાર થી પાંચ ત્રણ થી ચાર વખત તો લેવા જઉ છું કારણ કે મારે એવી આઈટમો ખાવાની મને બહુ મજા આવે યમીયમી લાગે કારણ કે એવા મસ્ત દાળ ભાત હોય એવું મસ્ત બટાકાનું શાક હોય એવા મસ્ત લાડવા હોય અને એવા તો મસ્ત છાસ હોય તો એવી ખાવાની તો કેને મજા ના આવે સર તો એ ખાવા માટે તો હાલ પણ મારા મોંઢમાં પાણી આવીઈ ગય જો આવું સાંભળીને તો તમે વધારે આઈટમ નું નોમ ના લેતા ન કે મારે તો હોટલમાં જવું જ પડશે અને મારી પાસે પેમેન્ટ પણ એટલું નથી કે હું હાલ હોટલમાં જમવા જઈ શકું સર કેવું છે તમારું તમે આપડે હોટલમાં જમવા જાવું છે હાલ આઈ મીન બે દાડા જેવું બે દાડા અંદર અંદર બધા ફ્રેડો
સર આ જવાનું તો પ્લાન કરી નાખે છે સર તો તમે બધા ભેગા મળીને આવી જજો અને ફરવા જઈશું અને ખુબ બધા એન્જોય કરીશું